જય લક્ષ્મી નારાયણભાઈ હેલો
હલોો
તમને મારો અવાજ આવે છે
હવે આવી જોું તમને
હા મને બી તમારો આવે છે બટ વચ્ચે વચ્ચે કટ થાય છે
હામ બોલો આવ્યો હવે
હા આવ્યો આવ્યો જય લક્ષ્મી નારાયણ
જય લક્ષ્મી ના જય લક્ષ્મી ના
કેમ છો મજામાં
બ મજામાં મજામાં તમે
બસ એકદમ સારું છે ઘરે બધા મજામાં છે ને
હોય હોય મજામાંજ ત્યાં
બસ એકદમ ફાઇન છે બધા જ સારું તો આજે આપણે જે ટોપિક પર વાત કરશું ને એ ટોપિક છે એ આઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓકે
હમ બરોબર
હા તો એઆઈ વિશે આપણે કહી શકીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માનવ જાતનુંું સૌથી મોટું મોટું ટેકનોલોજીકલ પ્રગતિનું પગલું છે તેનો મુખ્ય ઉદ્દેશ એવા કોમ્પ્યુટર કે મશીનો બનાવવાનો છે જે મનુષ્યની જેમ વિચારી શકે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે અને ઝડપી નિર્ણયો લઈ શકે પછી એઆઈ વિશે આપણે ડી જોવા જઈએ તો એઆઈ એટલે શું છે વોટ ઇઝ એઆઈ તો એઆઈ એક કૃત્રિમ બુદ્ધિમત્તા છે માનવ મગજ
હમ
કુદરતી રીતે કુદરતી બુદ્ધિનોો ઉપયોગ કરે છે તેજ રીતે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ દ્વારા મશીનોમાં કૃત્રિમ બુદ્ધિ વિકસાવવામાં આવે છે પછી આપણે જોવા જઈએ તો કે એઆઈ આજે શું કામ કરી રહ્યું છે બરાબર તો
હમ હમ
એઆઈ સિસ્ટમ મુખ્યત્વે ત્રણ બાબતો પર આધારિત છે પેલું છે ડેટા કોમ્પ્યુટર્સમાં વિશાળ માહિતી ફીડ કરવામાં આવે છે બીજું છે મશીન લર્નિંગ પછી એમાં કેવું છે કે મશીન તેના જૂના અનુભવો અને ડેટામાંથી જાતે વું શીખે છે પછી થર્ડ છે ત્રીજું પેટન રે ક્રિશન ઓકે તો આમાં આપણે જોઈ શકીએ કે માહિતી અને પેટનને ઓળખીને તે માનવતાની જેમ પરિણામ આપે છે પછી આજના જુગમાં આપણે જોવા જઈએ તો કે એઆઈથી આપણે કેટલા બેનિફિટ્સ છે ઇન્ડ સેન્સ કેટલા ફાયદા છે ઓકે
હમ હમ
તેમાં ફર્સ્ટ છે કે ઝડપ અને સ ચોટતા તો એમાં એવું છે કે માનવીય ભૂલો ઘટાડીને જટિલ ગણતરીઓ સેકન્ડોમાં કરે છે બરાબર છે ને આજે આપણે જોઈએ છીએ
હમ હમ
હા પછી સેકન્ડ છે ઓટોમેશન કારખાનાઓ અને ઓફિસોમાં પુનરાવર્તિત થતા કામો જાતે કરે છે થર્ડ છે દવા અને આરોગ્ય રોગોનું વહેલું નિદાન અને નવી દવાઓ બનાવવામાં મદદ કરે છે પછી એઆઈથી થતા આપણે ડિસએડવાન્ટેજ જોઈએ એટલે કે એઆઈ ના ગેરફાયદા તો એમાં પેલું આવશે કે બેરોજગારી તો હવે આપણે જોઈએ છીએ કે આજે જે નોકરીઓ છે બરાબર એ ઘણી બધી જતી રહે છે તો એનું મેન કારણ શું છે કે એઆઈ કેમ કે એઆઈ આવી ગયું છે ને એટલે આપણે બ ધુ લોસમાં જ થાય છે કેમ કે હવે કેટલા બધા કામો છે કોમ્પ્યુટર્સ છે કે પછી ઘરકામ છે કે બધા રોબોટથી જ આજે થઈ ચુક્યા છે તો કેહેવાય ને કે જેટલી બધી જોબો છે ને ઈ એકદમ લોસમાં જાય છે કેમ કે એઆઈ જ બધું કામ કરે છે તો પછી માણસને કઈ કરવાની જરૂર જ નથી પડતી બરાબર છે. આપણે જોઈએ છીએ આજે જે કોમ્પ્યુટર પર પણ એઆઈથી જ બધું વર્કિંગ થઈ જાય છે તો પછી જેટલી આજ કહેવાય ને બેરોજગારી બહુ આવી જાય છે આગળ ફ્યુ ર્ચસમાં અને અત્યારે બી આવી જ રહી છે એનું મેન કારણ છે એઆઈ
હમ હમ
પછી આપણે જોઈએ તો કે એઆઈ ના રોજિંદા જીવનમાં આપણે ઉદાહરણ લઈએ તો એમાં શું આવી શકે કે સ્માર્ટફોન છે બરાબર હવે ફોનમાં આવે જ છે બરાબર ફોનમાં આવતું ગૂગલ આસિસ્ટન્ટ કે એપ એપલ સીરી બરાબર હવે આપણે એપલનો ફોન હોય ને સાહે તમારી પાસે હશે કે નહીં આઈ ડોન્ટ નો બટ જેની પાસે એપલનો ફોન હોય ને એ લોકો ખાલી જસ્ટ એમ બોલે ને કે હેલો શીરી કોલ ઇન ખુશી તો ઈ છે ને ખુશી ને કોલ લાગી જાય ડાયરેક્ટલી આપણે કાઈ ટચ કરવાની જરૂર નથી પડતી એકચુલી મારા મામા છે ને હેલો
હા હા બોલો બોલો બેન
હા મારા મામા છે ને એના છોકરા પાસે છે ને એપલનો ફોન છે તો એ એવું જ કરે એને કાંઈ બી કનેક્ટ કરવું હોય ગાડીમાં કે કોઈને ફોન લગાડવો હોય તો એવું જ બોલે હેલો સીરી ફોન ઇન ખુશી તો ડાયરેક્ટલી ફોન એને લાગી જાય એટલે એને કંઈ ટચ કરવાની જરૂર જ ન પડે તો આપણે જોઈ શકીએ છીએ કે મતલબ એઆઈથી કેટલું બધું એમ આગળ જઈ રહ્યો છે જમાનો બરાબર છે ને
હમ પછી આપડે બીજું જોઈએ તો કે જો અ સર્ચ એન્જિન છે એટલે કે ગૂગલ સર્ચ જે તમારી જરૂરિયાત મુજબ રિઝલ્ટ બતાવે છે પછી છે સોશિયલ મીડિયા એમાં છે કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તમારી પસંદગીના વિડીયો દેખાડવા પછી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત વધુ ઊંડાણ પૂર્વક જાણવા માટે તમે એઆઈ ગુજરાતીની મુલાકાત બી લઈ શકો છો. બરાબર પછી આપણે જોઈએ છીએ કે એઆઈ વિશે તમને કઈ એવું થોડું ઘણું આઈડિયા છે એઆઈ વિશે
મને જ્યાં સુધી ખબર છે એ મતલબ એને એનો સામાન્ય રીતેને કમ્પ્યુટરને કમ્પ્યુટરમાં થાય છે એટલે કમ્પ્યુટરની મદદથી મશીનમાં માનવ માનવનું જ્ઞાન એમના વિચારો લાગણીઓ અપલોડ કરવા અને એને એના કમ્પ્યુટરની મદદથી એને આપણે એનો ઉપયોગ કરી શકીએ અને એ આઈ કે કોઈ કુદરતી એ જ્ઞાનનું કે જ્ઞાનનુ ભંડાર કે એ બધ નથી તેમાં જેમાં એને માનવના સંવેદનાઓ જ્ઞાન એમના અનુભવો લાગણીઓ વિચારો અને એમની બુદ્ધિનો એનો ઉપયોગ થાય છે અને અ એમને કહી ને કે એઆઈ નો સૌથી વધારે ઉપયોગને આ રોબોટિકસ ઇન્ડસ્ટ્રીમાં થાય છે. જેમ કે હમના તમને ખબર હશે હા હમને તમને ખબર હશે કોરોના ટાઈમાં હેને કે માનવ સાથે સંપર્ક કરવાનું બહ થોડુંક મુશ્કેલ થઈ ગયું હતું.
હા હા હા સાચી વાત છે.
ને એને માણસને જમવા આપવો જવું હોય તો એ આપે એને ના આપી શકીએ કેમ કે શું એટલે ટાઈમ જ તો આપે એને એને માનવને અડી અડીએ ના શકીએ કીધું તારે શું રોબોટ થાય ત રોબોટ આવે ત્યારે તો એને રોબોટને આપણેે એને રીમોટ છે કે એનાથી એને કંટ્રોલ કરી શકી જેથી એને માનવ માનવ જહચાડી આવે માનવનો માણસનો કાઈપણ કામ માણસનો એ કરી નાખે ને અત્યારે હાલમાં તમે ભારતના વિદેશોમાં જોશો તો એ વધારે પડતો નેવું થી પંચું ટકાની માર્કેટ તો એ જુ લય લીધું એટલે ખાલી પાંચ ટ માણસ કામ કરવાનું બાકી પચ ટકા કામ કરે બા
હા રાઈટ રાઈટ રાઈટ સાચી વાત છે તમારી એકદમ. પછી આપડે જોઈએ તો કે જો પ્રાઈવસી માટે જોઈને આપડે એઆઈ તો કેવું છે કે સ્માર્ટફોનમાં રહેલો એઆઈ પ્રોગ્રામ તમારા ઈમેઈલ અને કોલ્સ પર ચાંપતી નજર રાખે છે, બરાબર? પછી સુરક્ષાના ધ્યાને આપણે જોઈએ તો વિશ્વને એઆઈની એડવાન્સ ટેકનિક વેચનારા દેશ નબળા દેશો માટે જોખમ બની શ શકે છે. પછી છે સત્ય પર જોખમ. તો એઆઈ એટલે કે ઈ કોમર્સ અને વેબસાઇટ પર ફેક ઇન્ફોર્મેશન ફેલાવી શકે છે. પછી છે કે બેરોજગારી. તો એઆઈને કારણે બેરોજગારીના દરમાં વધારો થઈ શકે છે. જેમ આપણે જસ્ટ હમણાં જ વાત કરી બરાબર? નોકરીનું એક્ઝામ્પલ લઈને. પછી છે કે વંશવાદ. એમાં છે એઆઈ ના રંગના આધાર પર લોકોમાં ભેદભાવ કરીને નફરતમાં વધારો કરી શકે છે. પછી છે આંતક, એઆઈ ખોટા હાથમાં જવાને કારણે આતંકવાદી પ્રવૃતિઓ વધી શકે છે. મતલબ કે જેનાથી ઘણા બધા ફ્રોડસ કે એવું બધું ઘણું થઈ શકે છે. જેટલું આપણે વિચાર્યું બી નથી. અને એઆઈ તો એટલું મોટું છે ને કે એના વિશે આપણે કહીએ એટલું ઓછું છે. અને આજની જનરેશનમાં આજના અ ભવિષ્યમાં એઆઈ જ મોસ્ટલી આગળ વધી રહ્યું છે. બરાબર છે ને?
બરોબર છે બરોબર સાચી વાત છે. બેન તમારી સાથે વાત કરીને બહ મજા આવી. ગ બસ આવી રીતે જને આપ મુલાકાત લું પડ હ હજી બીજા ટોપિક ઉપર એ ચર્ચા કરશું પડ
ઓકે ઓકે ભાઈ થેન્ક યુ બાય બાય.
બાય બાય.
આવજો.
આવજો જય શ્રી કૃષ્ણ.